હેલો. શું કરો છો?
બસ હા બેસી છેમ.
સાચી વાત.
તમે કેમ છો?
જમીલીધું?
નહી નાઈ યારટલોેગો નથી નથી એટલો ભેગો નથી.
સાચી વા તમને બનાવશો.
હા બનાવ તો ફર વાર લાગશે દ.
હા રોજ પણ શું બનાવનું.
હા એ બધી.
તો આ બધી ટેન્શન થાય શે રોજ શું બનાવો તમ ખાવા માટે?
હા, આપને જોઉને આપને આસપાસ જોઉ તો કઈ કઈ લો કાને જોઉ તો કે અ મનકામાં દયા અને કરુણાની ભાવના જ નથી.
હા, આ તો વાત સે. સાચી કઈ તમને આપના, વડ અ સાચી વાત કઈ કે મોણસ તા મોણસોમાં આય આજકાલના મોણસોમાં દયા અને કરુણા તો દેખાતીશ નતી.
હા, આપને આજ આપને દયા અને કરુણા વિ ષય પર મારા વિચાર રજુઆ કરવા માટે ઉભી છું, મેં તો.
સાચી, બઉ સરસ આપણા વડેલા એ ખુબ સુંદર વાત કઈ છે કે દયા ધર્મનો મૂલ છે, જે વ્યક્તિના હદે દયા અને કરુણા હોય તે સ્વચ્છ મનુષ્ય કેલાય, ધન, શક્તિ અને જ્ઞાન વ્યક્તિ મહાન નથી બની શકે. પણ દયા અને કરુણા વગર તો પૂ પૂર્ણ મનુષ્ય બની શકતો નથી.
કેવાય છે, આપને અ અ કેહેવાય છે કે માનવતા કરતા મોટું ધરમ કોઈ નથી, ને અને દયા કરતા કોઈ મોટું ગુણ નથી. જે વ્યક્તિના હૃદ્યમાં જો દયા હોવે અને કરુણા હોવે તે વ્યક્તિ હંમેશા બીજાના સુખ-દુઃખને પોતાનું માનીને જીવ તો હોય છે. ને અને જે દયા એ દયા હીએ જીસ વ્ય જીસ વ્યક્તિ મે દયા નથી હોવે છે તો આપનું કોઈ નથી સમજે.
સાચી વાત. દયા એ બીજાણું દુઃખને સમજવાની ભાવના છે. અને કરુણાએ તો દુઃખ દૂર કરવાની ઈચ્છા છે. જો વ્યક્તિ ભૂખ્યા હોય અને આપણે તને ભોજન આપીએ કોઈ ગરીબને એને કપડાં આપીએ અને બીમારીમાં સેવા કરીએ, કોઈ વ્રધને અ રસ્તા કર પાર કરાવીએ તો આ બધુ દયા અને કરવાના ઉદાહરણ છે.
સાચી વાત કઈ, દયા તો એ કેવલ શબ્દ નથી પણ જીવન જીવાની એક સુંદર રીત છે. જયારે આપને કોઈ ગરીબ ને બીમારને અથવા લાચાર વ્યતિની મદદ કરીએ છીએ ત્યારે આપને કેવલ તેમની મદદ કરતા નથી, પણ આપણા જીવનને પણ સારતક બનાવતા હોઈએ છે.
કરુણા એ બીજાના દુઃખ ને અનુભવવાની શક્તિ છે. જો આપણે બીજાની પીડા સમજી શકીએ, જો આપણા મનમાં તેની મદદ કરવાની ભાવના જાગે છે. આજના સમયમાં તો જોવ હી દુનિયા ઝડપી બની રહી છે. પણ દયા અને કરુણા જેવા ગુણો ને તો જાપથી રાખવા ખુબ જરૂરી છે.
સાચી વાત બહુ સરસ અને ભગવાન, ભૂત ગૌતમ બુદ્ધ દયા અને નો સંદેશ આખી દુનિયામાં આપ્યો. તેમને કહા હતું કે બધા જીવ પ્રતિ પ્રેમ રાખો. અને કોઈ શાન પ્રેમ અને કરુણાનો માર્ગ પર ચલવાની પ્રેરણા આપી.
સાચી વાત કઈ આપણા ઇતિહાસ માં અનેક મહાપુરુષો હોય ધ્યાન સંદેશ આપ્યો છે ને અને કેવલ દયા તો કે આ પેસા આપવાતી નથી બતાતી કોઈ દુઃખી વ્યક્તિ ને સાંત્વમાં આપે સાંતવમાં આપી. હ આપી નિરાશ મિત્ર ને બીમાર બીમાર ની સેવા કરવી. પશુ પક્ષીને અન્ન અને પાણી આપવું. અને પર્યાવરણ ની રક્ષા કરવી આ બધું કરુણાનું સ્વરૂપ છે.
સાચી વાત બહુ સરસ.
અને આપણે
આજના સમયમાં ઘણા લોકો
આપણે વિદ્યાર્થી જીવનમાં પણ દયા અને કરુણા નું મહત્વ ખુબ છે અને નયા વિદ્યાર્થીની મદદ કરવી અને ગરીબ મિત્ર મિત્ર સાથે પુસ્તક વાંચવી સીષ શિક્ષક નો શિક્ષક નો આદર આદર કરવો અને ઘરમાં માતા પિતાને સયોગ આપવો. આ નાના કામોથી પણ મહાન સંસ્કાર વિકસિત થાય છે. ને જયારે જે સમાજમાં દયા અને કરુણા હોય ને ત્યાં ઝઘડા ઓછા અને પ્રેમ વધારે હોય છે. આવો સમાજ સાચી પ્રગતિ કરી શકે. એટલે જ પ્રત્યેક વ્યક્તિને ભોટ પોતાના જીવન માં ગુણો ને આપવાના જરૂરી છે.
સાચી વાત. બહુ સરસ આજના સમયમાં ઘણા લોકો
આપણા શાસ્ત્રોં કવાયું છે કવાયું છે. કે દયા એ સાચો ધર્મ છે. મનુષ્યને આપણે માન બના બનાવનારા ઘણા ગુણો છે પણ એમાં દયા અને કરુણા સ્થાન સબસે ઊંચું છે. જેના હાદ્યમાં દયા હોય ને તો ત્યારે કે પણ બીજા ન દુઃખ જોઈને શાંત બેઠો નને ર ને જે દયા એ બીજા ના દુઃખ ને સમજવાની ભાવના છે. છે જયારે કરુણા એ દુઃખ ને દૂર કરવાનો પ્રયત્ન કરે છે. આ બંને બધા ગુણો મળીને માનવતા ને જન્મ આપે છે. દયા વગર જ્ઞાન અધૂરો છે તો દયા વગર ધન નકામું છે અને દયા વગર શક્તિ પણ નિરંતર બની રહે છે.
સાચી વાત અને આજના સમયમાં ઘણા લોકો પોતાના કામમાં આટલા વ્ય તરફ ધ્યાન આપતા નથી. પણ સાચી માનવતા એમ છે કે આપણા બીજાના માટે મદદ માટે હંમેશા ત્યાાર રહ્યું નાાના સ્મૃતિ પ્રેમ ભય શબ્દ કે સમય શબ્દ કે સમય કેલી મદદ પણન કોઈ જીવનમાં ખુશી લાવે શકે દયા કેવલ મનુષ્ય માટે ન મનુષ્ય માટે જે નહી પણ પશુ પક્ષી અને પ્રકૃતિ માટે પણ હોવી જોઈએ. અ ઉનાકડા પક્ષી માટે પાણી મૂકવું. અ મૂકવું ઘાયલ પ્રાણી ની મદદ કરવી વૃક્ષો વાવના અને પર્યાવરણ રક્ષા. કરવી આ બધું કરવાનું જસરૂપ છે.
સાચું કું તમને આજ આજે દુનિયામાં તો જોવ નહી. તો વિજ્ઞાન ઘણું આગળ વધી ગયું છે. પણ જો મનુષ્યમાં હદ્યમાંથી દયા ખતમ થઈ અ. થઈ જાય તો આ પ્રગતિ તો કોઈ અર્થ નથી. હ સાચી પ્રગતિ એ છે જયારે આપણે બીજાના. જીવન માં ખુશી લાવીએ. આપણે ઓઈ ધર્મ છે ને આઈ આપણે કે. જો તો આપણે દયા ભાવનારો તો ઉદાહરણ કે આપણે પશુ પક્ષી પણ આપના જેવા જીવ. છે ઉનાળા માં તેમના માટે પાણી મોકલવું. ઘાયલ પક્ષી ની સંભાળ રાખવી અને પ્રાણીઓ સાથે પ્રેમ થી વર્તવ વાતું અને પણ દયા અને કરુણા નું સ્વરૂપ છે. પ્રકૃતિની રક્ષા કરવી વૃક્ષો વાવા અને નદીઓને સ્વસ્થ રાખવી. પણ કરુણા ની ભાવના દર્શાવે છે.
આપણે વિદ્યાર્થી જીવનમાં દયા અને કરુણા. પનાવાની ખૂબ જરૂરી છે મિત્રોની મદદ કરી ગરીબ વિદાર્થી માટે નોટ્સ બનાવે. શિક્ષક નો આદર કરવો અને ઘર. એ માતા પિના ને પિતા ને સહયોગ આપવો આ નાના કામો થી આપનું વ સ્ન માન બને છે. આપ કઈ છે કે જેના દિલમાં દયા હોય ને. તેના જીવનમાં ભગવાન નો વાસ હોય. અને જેના વ્યાર વ્યવહાર માં કરું ના હોય તે સમાજને. પ્રેમ અને શાંતિ આપે છે.
સાચી વાત વિદ્યાર્થી તરીકે આપને ફરજ છે કે ગરીબ મિત્ર ની મદદ. કરીએ નાના બાળકો સાથે પ્રેમથી વાત કરીએ માતા પિતા આદર કરીએ ગુરુજીની સેવા કરી અને સમાજપ્રેેમ અને ભાઈચારા ફેલાવી.
આવો આપને બધા એવી પ્રતિકા કરીએ કે જીવનમાં ક્યારે પણ કોઈ દુઃખ વધારવું. નથી અને શક્ય હોય તેટલી મદદ જરૂર કરીશું અને. દયા ને અને માનવતા નો જીભ હંમેશા પ્રગટ રાખી છું.
સાચી વાત અને દયા અને કરુણા ગુણા છે. જે મનુષ્ય માન એવા ગુણ છે જે મનુષ્ય મહાન બનાવે સારું
સારું સારું